હાલો કેમ છો બસ મજા કઈ નઈ હું પણ મજામાં છું બસ શા બેઠી હતી તમે બતાડો બીજું બધું મજામાં છે.
હા બધા મજામાં છે. હું વિચારતી હતી આજે. કલ લોકો કેટલા નેગેટિવ થોટ્સ ને લઈને જે ખરાબ રીતે વર્તન કરતા હોય છે એના માટે થઈને હું આજે ચર્ચા કરવા માંગુ છું તમારી સાથે કે સકારાત્મક વિચારો થકી આપણે શું શું કરી શકીએ ને આપણા જીવન માં કેટલું
હા ખુબ સરસ વિષય છે આ તો તમારી વાત પણ ખુબ સારી છે. જીવનમાં સફળતા અને એક મનીટ હ હા જીવનમાં સફળતા અને ખુશી માટે સકારાત્મક વિચારો ખુબ જ જરૂરી છે એટલે મને કે વ્યક્તિ જેવું વિચારે છે તેનું અ જીવન પણ ઘણું પ્રમાણ અસર પડે છે તમને શું લાગે
તમે એકદમ સાચી વાત કરી વિચારો થકી જ અ જે વ્યક્તિ છે એના જીવનમાં એ પરિવર્તન લાવી શ કે જે જો આપડે જોતા હોય કે ઘણી વાર આપડે. એટ એટલા એવા વિચારો આવ તા હોય કે આપણને કશું સુજતું ના હોય કે આપડે શું કરવું શું ના કરવું એ બધું આપડે ક્યારેક મૂંઝવણમાં પડી જતા હોય જો એ જગ્યાએ આપણને સકારાત્મક વિચાર આવે તો આપડે જે પ્રશ્નનનો છે હલ છે જે એ આપણે સરળતાથી મળી શક
સાચું કીધું એટલે મને લાગે છે કે વ્ય તિ મતલબ અ જો આપણે હંમેશા નકારાત્મક વિચાર કરે જો વ્યક્તિ હંમેશા તો નાની સમસ્યા પણ મોટી લાગવા લાગે છે એને
હા એ તો વાત તમારી એકદમ સા ચી છે જ્યારે આપણે નકારાત્મક વિચારો પણ ધ્યાન દોરીએ તો એ જે નકારાત્મક વિચાર છે એ જે નાની એવી વસ્તુને પણ મોટી સાબિત કરી મૂકી. એ તમારી એકદમ સાચી વાત છે.
જો સકારાત્મક વિચાર કરીએ તો મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આપણને ઉકેલ શોધી શકીએી જો આપણે આમ નેગેટિવ જ વિચાર વિચાર કરીએ તો આપણને એવા થોટ આવે એવું જ આપણને નીકળવાનું પણ ત્યાંથી કઈ ર તો નહીં પડે પણ જો તમે એના વિરોધી આગળ સારા વિચાર કરો તો તમને ફટાફટ એમનો ઉકેલ પણ મળે કે હા આવું આપણે કરી શકીએ છીએ અને જો પોઝિટિવ થિંકિંગ આપણે રાખીએ ને તો આપણે એનાથી આત્મવિશ્વાસ પણ વધે છે.
એ તમે એકદમ સાચી વાત કરી આજકાલના સમયમાં આપડણે પોઝિટિવ વિચારો રાખ. આ ખુબ જરૂરી છે. કારણ કે દેખાદેખીના યુગમાં લોકો પોતાની જાતને અ નાની સાબિત કરી રહ્યા છે અને પોતાને નાના અનુભવે છે એના કારણે જો. હકારાત્મક વિચારો હશે. તો એ પોતાના જીવનને આગળ લઈ શકશે
સાચું કીધું અને જોવ ને કેટલાક લોકો તો એવા હોય છે કે નિષ્ફળતા મળે એટલે હિંમત હારી જાય છે. પણ એવું નહી કરવું જોઈએ. મારું માનવું એવું છે કે જે થઈ ગયું તે થઈ ગયું હવે એને લઈને બેસવાથી કઈ નહી થાય હવે એનાથી કેવી રીતે આપણે ઉકેલ કાઢીએ કે બહાર નીકળીએ અને સાચા વિચાર કરીએ તો એનાથી સારો ફાયદો થશે.
હા તમે સાચું કીધું આજકાલના યુવા પેઢીઓને પણ આપણે જોઈ કે નાની નાની વાતમાં એ લોકોને ખોટું લાગી જતું હોય છે એના કારણે ઘણી મુશ્કેલીઓ પણ ઉઊભી થતી હોય છે એ નકારાત્મક વિચારોના કારણે છે ઘણી વાર એટલા બધા નકારાત્મક. વિચારો એના મગજમાં આવી જાય છે કે એ લોકો શું કરી રહ્યા છે તેનું પણ એ લોકો ભાન ભૂલી જતા હોય છે.
હા સાચું કીધું તમે એટલે સફળ લોકો ઘણી વાર કહે છે ને કે નિષ્ફળતા એ સફળતાનું પહેલું પગલું છે.
હા સાચી વાત છે.
હા એટલે જો મનમાં વિશ્વાસ હોય હોય ને તો મુશ્કેલ કામ પણ સરળ લાગે છેમ
હા એ સાચ. છે અને આપણે જોઈએ કે સકારાત્મક વિચાર થકી આપણે જે કંઈ આપણા જીવનનો જે ઉદ્દેશ્ય છે. તે મેળવી શકીએ છે જેમકે આપણે વિચારીએ કે હું આજે ભણી ગણીને અમ. મારે આગળ વધુ છે જેમ કે કે હું ટીચર બનવા માંગુ છું તો એ એક. અ આપણા પરીક્ષ ટાઈમે કંઈક ઓછા માર્ક્સ આવ્યા હોય તો એનાથી આપણે વધુ મહેનત કરીને સકારાત્મક વિચાર કરીને આપણે આગળ વધવું જોઈએ નહી કે અ જે ઓછા માર્ક્સ આવેલા છે એના થી હારીને. નીચે બેસી, જવું જોઈએ જો સકારાત્મક વિચાર રાખશું તો આપણા લક્ષ્ય સુધી પણ આપણે પોહોંચી શકશું.
એકદમ સાચું, કીધું જો આપણે સકારાત્મક વિચાર રાખીએ ને તો એના ઘણા બધા ફાયદા પણ છે, જો એવું, સકારાત્મક વિચાર છેને, સૌથી મોટો ફાયદો તો એ હોય છે, કે આપણામાં છેને, જે તણાવ હોય છે, ને એ આપણને ઓછો થાય છે મનને શાંતિ મળે છે. અને લોકો જો બીજાઓ, સાથે પણ સારા સંબંધ બનાવી, શકે આપણેે.
હા, એ તો તમે સાચું. કીધું, જે અ ચણાવની વાત કરી, કે તમે અ સકારાત્મક વિચાર છે, એ તણાવ ઓછો કરે છે. તો એ એકદમ ખરી વાત છે, કેમકે આજ આજકાલના, યુવાઓને જે નાની આ નાની વાતોમાં તણાવ આવી જતો હોય, છે ડિપ્રેશનમા આવી જતો હોય છે, એના કારણે. એના કારણે ઘણી, બધી મુશ્કેલીઓ થતી. હોય છે, જયારે જો સકારાત્મક વિચાર એ લોકોમાં હશે, તો એક ઘણું બધું અલગ કરી શકશે, અને ત્યાંથી એ લોકો
હમ્મ હ હેલો. હલો.
હાલો.
હા, બોલો.
એટલે સ હકારાત્મક વિચાર, આપણા માટે ખૂબજ જરૂર છે, જરૂરી છે, અને આપણે બાળકોને પણ સકારાત્મક વિચારો આપવા જોઈએ, અને. એના માટે શીખવવું જોઈએ, કે હંમેશા આપડે, વિચારો છે.
નહી, હા. સાચી વાત છે, અને આપણે પણ છે ને એવા લોકો જોડે જ રહેવું જોઈએ, જેના વિચારો સકારાત્મક હોય છે તો આપણે એની પણ અસર આપણના ઉપર પડે છે, અને હંમેશા છેને સારી બાબતો પર જ ધ્યાન આપવું જોઈએ પોઝિટિવ વિચાર હોય, તો આપણું આરોગ્ય માટે પણ સારા માનવામાં આવે છે.
હા, સાચું કીધું.
હા, અને જે પોઝિટિવ માણસ હોય, એ એ વ્યક્તિ વધુ ઉર્જા વાળો લાગે આપ પને.
એકદમ ખરી વાત છે, તમારી.
હમ્મ. અને જો તમે આના વિરુદ્ધ આપણેે વાત કરીએ નકારાત્મક વિચારોથી, તો એના તો ઘણા બધા નુકસાન થાય છે, આપણા અંદર ચિંતા વધે ડર વધે તે આત્મવિશ્વાસમા ઘટ. ઉટાડો થાય, અને કેટલાક લોકો, તો નિરાશ જેવી સમસ્યાઓથી પણ ઝૂઝડે છે, તો ઘણા લોકો એવા હોય છે, કે એ લોકો કામ તો શરૂ કરતા હોય છે, પેલા, પણ પછી, છે ને, એ લોકો એના અંદર એટલી બધી નેગેટિવિટી ભરી દે છે, અને એ લોકોના અંદર એવા ખરાબ-ખરાબ વિચારો આવી જાય છે, કે એ લોકો વિચાર માંડી જાય છે કે, હું નહીં કરી શકું, મારાથી નહીં થશે, અને એ પછી બધું બંધ કરીને બેસી જાય છે, તો એ, એ લોકોની સૌથી મોટી ભૂલ છે, પેલા તો પ્રયાસ કરવો ખૂબજ જરૂરી છે.
એકદમ સાચી વાત છે, આજકાલ લો કો એટલા નિરાશ થઈને, બેસી જાય છે. જો અમુક જગ્યા, એને સફળતા મળી હોય, તો એ લોકો નેગેટિવ વિચારોના, કારણે એટલા બધા પોતે પોતાની, જાતને બરબાદ કરી નાખે છે. અમુક વાર તો તમે જોયું હશે, કે આજે આત્મહત્યા ના એવા કિસ્સાઓ સાંભળવા મળે છે, ક્યાંક ને ક્યાંક, એનું કારણ આ નકાર
સાચુ કીધું તમે, એકદમ સાચું કીધું. એટલે જો આપણે છેને અ સકારાત્મક વિચારને કેવી રીતે વિકસાવવો જોઈએ, એ પણ આપણને લોકો સુધી પહોંચાડવું જોઈએ, અને આપણે પણ એના પર કરવું જોઈએ, જો સારા લોકોનો આપણે સઘ રાખીએ, પ્રેરણાદાયક પુસ્તકો વાંચીએ, અને પોતાના ઉપર વિશ્વાસ રાખીએ ને, તો આના આપણે આપણામા સકારાત્મક, વધારે વધશે.
હા, આ તો વાત તમારી એકદમ સાચી છે, આપડે જે મહાન- મહાન પુરુષો છે. જે મહાન વ્યક્તિઓ છે, એના વિચારો આપણે જોતા, હોય મોટે ભાગે એ લોકો સકારાત્મક વિચારો ધરાવતા હોય છે, જો આપડે એ લોકોને બુક્સ વા એ, લોકોના વિચાર પર અનુસરીને આગળ વધીશું, તો આપણે જીવનમા ક્યારેય પણ નિરાશ, થવાની જરૂર નહીં. પડે.
ને આપણને દરરોજ પોતાના, જીવનને સારી, બાબત તો માટે છેને, આભાર માનવો જોઈએ. આપણે, આપણા જીવનમા નેગેટિવિટી નો વિચાર નહીં, કરવો જોઈએ કે ખરાબ પણ નહીં લાવવા જોઈએ, જેવું છે એને એક્સેપ્ટ કરીને સારી બાબતો પર ધ્યાન આપ ને, એનો આભાર માનવો.
હા, એ તો વાત તમારી સા. ચી છે, ક્યાંક ને ક્યાંક એ સકારાત્મક કારણે જ આપ આપણેે આગળ, વધી શકીએ છીએ. ઘણી, વાર આપણે આપણા ઘણી ઘણા લોકોમા જોયું, હશે. કે જે, પોતે એટલા ચિંતિત, હોય છે, અને બીજાને પણ, એટલા ચિં. બનાવી દેતા હોય છે, પોતાના નકારાત્મક વિચારોને કારણે
હા, સાચુંને એવા લોકો, ત આપણેે દૂર જ ર વું જોઈએ. અને એના, સાથે સાથે આપણે કસરત, યોગ એવા બધા પણ કરવા જોઈએ, જેનાથી મનને સારું લાગે અને આપણા, અંદર સકારાત્મક બનવામા મદદ કરે.
હા, એ તો વાત. તમારી એકદમ સાચી, કીધ તમે
જો સકારાત્મક હોય, ને તો એ જીવન વિચારવાના જે જીવનમા હોય, ને એ વધુ સારું બનાવે છે.
હા, આ વાત પણ તમારી એકદમ સાચી છે.
હા, અને મુશ્કેલીઓ તો જો દરેકના જીવનમાં આવે જ છે, પરંતુ તેને કેવી રીતે. તે આ મતલબ જોવી, જોઈએ અને કેવી રીતે, એને લેવું જોઈએ આપ આપણા વિચારો, પર આધાર રાખે
હા, એટલે જ તો કવ છું. કે સકારાત્મક વિચારો થકી આપણે જીવનને ખૂબ આગળ વધારી શકીએ છીએ અને નાની નાની બાબતોને પણ આપણે સકારાત્મક વિચારો થકી આગળ વધવામાં આપણે મદદ થવું જોઈએ અમુક વાર આપણે જોતા હોય છે કે કેટલાક લોકો, નાની નાની વાતોને લઈને પોતાના જીવનમા એટલી બધી મુશ્કેલીઓ ઉઊભી કરતા હોય, છે કે જે નાની વાત આ. જે નાની વાત છે, એ પોતાનું જીવન બરબાદ કરવા સુધી પણ પહોંચી જતું, હોય છે.
એકદમ સાચું ક હતું, એટલે આપણે આવા લોકોથી દૂર રહીએ અને આપણા આજુબાજુને આપણા અંદર, આ બધી સકારાત્મક વિચારો ભરીએ, તો આજે તમારી જોડે આ વિષય પર મને વાત કરીને ઘણું બધું શીખવા મળ્યું, અને હમણા હંમેશા, અમેલો. અમે સકારાત્મક, રહેવાનું હું, પ્રયાસ કરીશ.
હા, એ તો જરૂર તમે બધા પણ ટ્રાય કરજો પણ બાળકોને શીખવાડીશ કે હંમેશા, સકારાત્મક વિચારો જ આપણા જીવનમા લાવવા જોઈએ.
હા, ચાલો તો પછી મળીએ, જય શ્રી કૃષ્ણ.